હલો
બોલો
બોલ બોલ શું કરી
કશું નઈ આ નોકરી પર હતો.
નોકરી સે એમ
હમ્મ
અલ્યા મુ તો જેલો હું દ્વારકા ફરવા
શામાં જ્યો
અલ્યા કાલ રાત્રનેકલા ને
હા
તે ગ્યા તા બધા ભાઈ બંધો જયા હંગાત કેને ગાડી લઈને હ બોમબથી
ગાડી ઈકો
હો ઈકો લયને જયા હાત જના છીએ હમ્મ હમ્મ
તો
હો પેટ્રોલ સીએનજી
ના આપો તો ખાલી ગેસ જ પુરાવાનો
એવય
હમ્મ
કેટલા જણા જયા
અમી હા જના
એવુ
વરસાદ સે કનઈ એ બાજુ
હા હા વાતાવરણ હારુ નહીં
આ બાજુ બુટા જબર હમ આ દરિયોને તો જોર જવા નહી દેતા આવા તો
ચમ
અમી તો હવામાં જતા નહી જવા દેતા દરિયો તોફાને ચડયો હે ગોમતી ઘાટમાં પોણી ભરા ગયું હો હમ્મ હમ્મ
એટ બધું પોણી આઈ ગ્યુ.
હાઈ એલર્ટ હે એવું હાલ તો માછીમારોને બધાને એલર્ટ કરી નાખ્યા હે
એવું હે
હમ હમ
એવ ચાનું વળી કર્યું એવું હમણાં શું કર્યું છે તો બે ત્રણ દાનું બંધ કર્યું છે
હોવા
હમણા ભાઈબંધો ને ફરવા જયાતા એવું
ના પરમ દિવસે વરસાદ વધારે પડ્યો ને પરમ દિવસનું તુફોન હ દરિયામાં પરમ દિવસનું
પરમ દિવસનું એમ
હા પમદારે વરસાદ વધારે હતો ને એ આપણા હતો જ ને જેમ
આપડો હતોને પરમજી
જઉ દ્વારકા હતા હવારના હા વિચારીએ આજ તો હવે રહી જઈે રાત હવા બે હવા જાહું બેડ જ્વારકા
હમ
એ પેલો નવો પુલ બન્યો ને
હો
એ થોડા ફોટોગ્રાફી ને કરી ને
હા
દર્શન કરીને પછી જાઉું દીવ
બરોબર
દીવ થોડી જોવાલાયક છે ને
અમને રહેવાની રહેવાની વ્યવસ્થા તો કરે
રતા હોય કે ને દ્વારકા જ રૂમ રાખી હતી
ત ખલી ભડાાવ ચલો ભળો વિ ન
પાળું પચીસો રૂપિયા લીધું તું
હમ કેમરી એડ્રેસ પછી એવું બધું વાલતા રલો કે આમાં જવાનું થાય વળી
એ તો કાર્ડ આપ્યું હોટેલ વા ભાઈ એ કાર્ડ આપ્યું ને બરાબ હ શું વિધ આ દેવાલી
બધા અલગ અલગ હ શું ઊઘવાનું બધ એક જ હ મોટો રૂમશે તો
હ હ મોટો રૂમ એક સિટી પલંગ હૈ અને બીજા ગાદલા આપ્યા ત
નાવાની બધ સુવધા કમ્લેન
હા નાવાની બધી સુવિધા આમમાં તો એવુંમ એમ તો એવું હતું કે ગોમતી કાટમાં નાશું પણ તો હાલ બંધ કરી દીધે એલું
હ પાણીને કારણે વરસાદ આવો આુર પાણી આવતું છે એટ
હમણાં જ બે પાઈ બે છોકરા પડ્યા હતા ને બાજીી ફરવાયેલા તો એકનો એક ન બ બચાવ થયો હતો ને એકની શોધખોળ ચાલુ હતી
હ એટ આ પાણી વધારે એટ શું થાય
હમમટલે શું મોજા આવતા હોય ને એટલે મોજામાં જ તું દેવાય તમે ખબર ના રે વસ્તી મોનતી નહિ હ પોલીસ વાળ તો પતા હા વાળ મમ્મી હ
બંધ કરનાર કેટલી વસ્તી મળી ત ખબર હ એલર્ટ ના કરો તો હમ અમારે વિચારો ભાઈભન ભાઈન ક જઈએ તો ફરવા તો ગોઠવી જેએ
હા જોય અત્યારે તો લે મજા આવે એવી હે વાતાવરણ આછું આખું અલગ હે હમ
હમ
આાખો દાદી દ્વારકાામ કાઢ ના છ અમારા
દ્વારકા જ એમ
દ્વારકા ખોદ કાટ ના છે આત ન રાતો જઈને
હા
કાલ બે દ્વારકા જઈને દર્શન કરીને પછ દી જાઉું
હા
દવું હોવા જોુથીી રોકાશ પછથી સોમનાથ જાઉં તો સોમનાથ રાત રઈ
હમ
ઈ સોમનાથ ના મંદિરે દર્શન કરીને થોડું ફરી પછી એથી નીકળશું તો ગીરના બાજુ જઉું એ બાજુ વરસાદ વધારે ક્યાં હે જે ફરવા આવેયેલા હ ને માણસો એ કે ગિરનારમાં વરસાદ વધે થાય એટલે મ કહ ઉપર ચડવા દે ના ચડવા દે
અ પહાડી વિસ્તારાર એ તુંમ સ એ હ એનાવાા
તમ જોવાલાયક નજારો હોઈ એ તો છે પણ હવે ઉપર સીખર જવા દે કે નહી જવા દેતા એટલે કાલદા રોકાઈ ને પછી જવું હો પરમ દશ વા જવું હ
હમ જઈ ભર આવ મા જા સારું વાતાવરણ તોઈ ફર ખલ ન તો તમામ કોમ ના ફરવાતો હતો ના
કોમ નથીત
હ હા ક ચાલુમ ક વા
ના હાલ તો નહી હવા તો માર્યા તો
હમ
અત્યારે બનશે હ આજે આવવાની તૈયારીઓ લાગે
ગરીબ નો પૈસો ખાઓ તામે શરમ નાઈ લગે
હ હ તો દરિયો નજીક એટલે તરત પડવાની વાર ના લાગે તરત ચાલુ થઇ જાય વરસાદ
એ હોયમ
હમ દરિયો તો મોજા બહ મારા દવાલ તો પેલું બાજુ બધા જવા દેતામ ફોટોગ્રાફી કરવા બધું બંધ છે
બરોબર અને ગેસ વેસ કેટલામ ભરા છો
ગેસ હોય થી ફૂલ કર ને આલા હજુ ભરાયો નહીિ દ્વારકા જે
તારો જીવો હરામી મદાસ કોઈ નહીં
પટોલ પડી તું ફૂલ ના ગ્યા
પેટ્રોલ તો પેટ્રોલ તો વાપરવાનું જ ના હોય મતલબ સીએનજી સસ્તું પડે થોડું પેટ્રોલ પરથી
પછી તો અમે ગાડી હલાવી જ નહીિ આખો દાડી દ્વારકામાં ઘાટો હવે કાલ ભરાઈશું ગેસ
ચાલો કાલ ન કરટલો બર જ હ એથી પલુંય ચલા કિલોમીર થ બીજું કીધું કયું કીધું
એથી અ દીવ જવાનું દીવ
એવું નીચેલું થાય
હા એથી નજીક જ છે કેન
હા
એથી આપડે એક રૂટમાં આ આવી જાય કે ને દીવ થી ભ સોમનાથ જવાય ડાયરેક્ટ અને સોમનાથ થી દી થઈ જવાય
બરોબર હા એટલે એક એક
પાછા એકલા દીવ
ના જવા પછ તો ના ગોઠવાયલા પછ આ જયા જ્યા ફરવા પછો તો ફરવા મળ નહી ના ર પૈકાા પ કર આવનું
હા બાજુ આ્યા બધું ભેગા ભેગું ફરી લઈએે એમ હ
હ ક તો પૈસાાૈસા ચાલલા ને ત્યા
પૈસા મામાં જોડે તો પડ્યા હતા પંદર હજાર રૂપિયા
એવું
હમ બધા ભાઈબંધો જ છે એટલો વાંધો નહી આવે એ
આવ ચાલ હા માને ગોઠવી બને પૂછીને બસ જઈએ વિચારીએ
ગાડી ના હોય તો કેજો આપડે લઈનેઈ જાવ ફવાલ દઈજો
એવું એમ કશું હો ને જવાનું થાય.
પુ આવજો ને પડુવાલજો જે સમજી નાલું હોય આપ જો એવું હોય કે અટલા અટલા ચાલમ
ના ના તોંધર વા નવી સાહેબ ઇકોલા હતા કાકા
હા એ નવઈચછે.
બરોબર
તમારે જે લઈ જઈ આવ નવી પડી હને જૂની પડી
એવું એ
હ જે નવી હે ને એમાં તો જે સોફા સીટ બનાવી હ ને
હમ
તો ત જણ તો આરામ થી ઊ કે કે જાય એવુ
એવ કેપ સિસ્ટમંગ નહી.
ટટેપ છે યાર ત જદી પણ સિસ્ટમ નાખાય આખી બેસ ફિક્કર નાખાય.
ટાઈમપાસ કરવો પડેન જઈએ એટલો, ગીતો-બીતો ચાલુ કરવાના, દ્વારકાધીશના ગીતો વગાડવાના.
અ આખી રા દ્વારકા ના જ ગીતો ચાલુ હત હું વાગતો હતો કેમ માે બધા હું ગયા હતા. પ બને આગળ બેઠા તો ને જાગી દેતો.
એક નાઈટ થઈ જવાની
હા પેલા કેટલા ચાર વાગે પહોંચાતા એટલે હવે ધીમે ધીમે જારે રોકાતા રોકાતા
એદ
હમ હીથી નવ વાગે જોવા આવા ત ચાર વાગે એટલે થાક તો આપ રાતા હ ગી જતા ભહી મોડા નવ વાગે જેવા ન તોહી બાંધ્યાખા દ્વારકા દર્શન કરવા હમ હવ દર્શન થઇ ગયા હતા. બેડ દ્વારકાા નહી ગયા એ કાલ જહુ
બરોબર તાલે એકવીરામ નાખો થાકી જવા એટલો
હા બધા બેઠા તા બાર ચા નાસ્તો કરવા આવયા તા મૂકું ફોન કરું સુુંધા રૂમ ઉપર રૂમ ઉપર જઈને આરામ કરીએ રાત રોકાશુ પછી કાલ જાહું બેટ દ્વારકા,
એવું એમ
હમ તમારે કઈ બાજુ જવાનો પ્રોગ્રામ છે.
અમે ભાઈ બનને પૂછીએ હવે કી બાજુ જઇએ અરે બઉ દૂર નઈ જવું આાલ તો નજીક માં તો જઈએ
ચાલે હાલ તો શું વરસાદનું નોકરીમાં કોમ હોય નહીં. અને તમારે ફરવાનું હા ફરવાનો મેળો પડે
ના ના
હમ
તમારે તો અંબાજી ગંબાજી ગોઠવું
પાચ છ જના પો છ જણા હોય ને તો ચાલે અંબાજી તો સવારે જો ને હોજે તો હવાર આમ જો ને હોજા આવતું રહેવા ભાડુ જોોને જે આલુ હોય હાલજો ગેસ પરાય દેજો
એવા બરોબર ના આમ આમ નલગવી ગ આ આપ નિ જ
તમે ગોઠવો ભહીએ તો તમારે ભાડા ઉપર લઈ જઈ છીએ તો ભાડું એ તો હું કઈશ
હ બ
પેલા તમે નક્કી કરો બધા તૈયાર થાય કઈ બાજુ જઉું હે
હમ હ ભાઈવંધ જેમ કેમં જઈએ હાલ તો આ મારે તો અંબાજી કવું ભાઈવંધ જમણા કે
આમ પાવાગઢ બાજુ જવાય પાછુ.
પાવાગઢ ઉભા હતા આ લોકો
હા હ મસ્ત મંદિર તો બનાવી દીધું કાકામાંનું મસ્ત ઉપર
હમ.
હમ.
અહીં ક નવું બનાયુ નય એ મંદિર? એ મતલ પાાગળ ખબર હમ શેરી પથ્થર ઓલો પહાડ ખસે તો
ઓ પહાડ ખશું તો
એક બેીજણા ભગ મરી જતો ને પાવાગર.
કોઈ હમાચાર જોયા ત હો.
ભય પા. હય પાવાતી પહાડ થોડો ખસી જતો ત સીડી ચીડીઓનો ભાગમાં બધ ખ એક બે જણા દબાઈ જતા બે
બે ભાઈઓ દબાના હતા એમાં એક નો બચાવ થ હતો ને એક મરી જયોતો એવું કોઈ સમાચારમા હતું.
ઓ મેં વિડીયો જો હતા પણ હમાચારમાં છે એટ હ
હમ હમ એતો થઇ જયું છે ને બધું કમ્પ્લીટ
એ તોું રેડી તો સાફ સફાઈ થઈ ગાય હતા. બધા વસ્તી આવું એટલે હમ ર બેન ક. રસ્તો મેન રસ્તો બંધ થાય રિપેરિંગ થ જાય.
એમિયા જ રસ્તો હતો એ નઈ.
હો સીડી વાર જે ચડવાનોય તો મંદ લલીફ હોને બબસ
પાવાગઢમાં હમ હ.
એાંદ હું હા સા દ્વારકા એાદ હું જવ ન એક હતો
થડકા નહી એક કે વખત જ પડાા મન મને ખબર નથી નાગ તણા લઈ જવાત.
એવું કે્યારે બે
એટલે આપ તાર કેવું પડે કે ન જો હંગાત હોય તો કેવું ના પડે કે આ બાુું નહીં જેલો
તું તો એમ કેહ હતો કે હું જવાનતા એટલે કઈ મ સુબંધને ગોઠવી તું.
અતાન ક કે અવાજ આવુંજ છે મકું હળ તણ ઉપરી જયા.
તો ક તો ખરાબ જવું જવું પણ તું જવું જવું ક. કીધું નને કોબ.
એ તો આારું મગજમ જ ન હહેલી વખત હવે કઈ છે ને હજુ તો જવાનું હોય.
જો બીજી વખત જવા કે જે ભ.
હા લઈ જઈશ તોને અમે મને આરામ મળે તું ગાડી આખે તો.
હા એટલે જ ને બરોબર કોક લાવવાના તો એવું કર્યું તું એ.
હે.
ઈકોલા બને તો કે કું જુના લાગક નહી પણ.
ઇકોલા્યા ને તો જૂનામ તો.
ના.
ઓ એવી લા કે ને એક પચ.
એવું મારે કેવાય કું મોડેલો.
તેજ નું મોટા થાય
એવ જેવમ કમ્પ્લીટ.
ગાડી તો એન્જિન પાવરફુલ હૈ.
એમ.
હમ હાલ તો નવી જે સંસેવાય આખ ને એનું કોઈ ના આવે એવી
જી મળળ ગીધું
તેજ
એ મળે હ તો કેન્સર વગર નીકળ જરોેજરો ગાર્ડન બરોબડા આવ
શનસર ભાઈ દબાઈ ને સા આ તો લગી દબાતી ન તું રેસ ઉપર
એટ સારીની જવાત હોય ના ગાડી હારી ક કાય મા કમ્પ્લેટ હો
ટાયર કમ્પ્લીટ નવા બે આગળ નવા હોય પાર્સલ જૂના